એ હલો મજામાં
મજામાં તમે કેમ છો
બસ જોુક હવે આમમ શાંતિ લાગે છે વરસાદ ન હતું તો આમ કીવું હોવ કુરાટ કુળાટ હતો અને અમારે ત્યાંનો તો વરસાદ ન નામ જ છે ગાંટા ગાંડિયો વરસાદ પડે ને ત્યારે તો એવો પડેને આ મઠવાડ ગમાં આપને દિવસ રાત પડ્યા જ કરે પછી પાછું પાછું સૂકું કરી નાખતા અઠવાડિું
બહ જ સત્ય કીધું તમે અને મુંબઈ જેવા મહાનગર જ્યાં વરસાદ ન પડે તો પણ પ્રોબ્લમ અને વરસાદ પડે પછી પણ પ્રોબ્લેમ એવું થઈ જાય છે કારણ કે ત્યાં કેવાય ને કે બધી જગ્યા પાણી ભરાઈ જાય છે અ અને હાલમાં જ રિપોર્ટમાં પણ એક મેં જોયું હતું કે આ ઓ કેહેવાય ને કે ખાડામાં આ ડૂબાથી એક માણસની મોત થઈ ગયા વરસાદના લીધ અ ખુલ્લુ મુકીી દ અ ઉપર પની ચીમની અને એમાં પછી લોકો ન ગરકાવ થઈ જાય એટલે આ મહાનગરોમાં આપ એક પ્રોબ્લેમ છે અ હવે ભારત આપણે જોવા જઈએ તો કેવાય ને કે કૃષિ પ્રધાન દેશ અ જેમાં અ જે પચાસ આપડ ટકા કેવાય ને પચાસ ટકા એ ખેતી એ વરસાદ પર જ નિર્ભર છે અને અમારે અહીંયા જોવા જઈએ તો આપણે અ કપાસ થાય છે પછી શેરડી થાય છે અ જે આપણેે ચોખા થાય છે આ બધા ન નિર્ભર વરસાદ પર જ હોય છે અને જેના કારણે દેશની જે જીડીપી છે એ પણ ક્યાંક ને ક્યાંક વધે છે
સાચી વાત છે એકદમ અને જે તમે જે પેલા વાત કરી ને ખાડા ટેકરાની હું તમને કાલની જ વાત કરું કાલે શું થય તું કે મારા પતિ ને મારા જે ને બધા લોકો છે ને ગાડી માં આવતા હતા અને એવું ખાડું હતું એક તો પાણી ભરી જાય એટલા પણ ખબર ના પડે કે ક્યાં ખાડા છે ને ક્યાં ટેકરા છે તો ખાડામાં જે ગાડી પડી તો અમારું ટાય રાખવું ફટી
ઓહ હો
હવે આવા વરસાદ એવો ધમધુકાર વરસાદ અને એમાં પાછું મારા હસબન્ડને આ ગાડીને ધકો મારીને સાઈડમાં કરી એ લોકો એ પણ પછી ગોતવા એક તો પાછા છે ને એ લોકો થોડાક લેટ આવે નવ વાગે અને વરસાદમાં છે ને આ બધા ગેરેજ વાળા છે ને જલ્દી બંધ કરીને જાય કારણ કે એ લોકો ન ખુલ્લું હોય ને પાણી ભરાવાના ટેન્શન હોય એટલે માણ માણ માણ માણ ગૂતી ને લયા આવ ભીંજાતા ભંજાતા એક તો છત્રી લઈ જાય ભાઈ છત્રી ખાવા લેવાની તો કસમ ખાધી હોય
હા
તો એમ કે આપ અ એમ એ ખબર ન આ પુરુષો ને શું હોય ખબર નઈ પણ છત્રી ના લે જાય ગમે તેવું વરસાદ હોય તો ને તો મૂકીને આવે પાછા ક ભૂલી ના આવે એવી રીતે તો કાલે એવી રીત ન થયય એમ નહી તો પછી માણ માણ કોઈક આવ્યું ને પછી એમને ટાયર ચેન્જ કર્યું ને પછી આવ્યા ઘરે એટલે આવી મુસીબત અને એ ત્યાં આગળના જે લોકો હતા ને તો એ લોકો એ શું કીધું કે અહીિયાં આગળ આજ ખાડામાં એક અ ભાઈયા હતા ટુ વ્હીલર પર હત જોરદારો બિચારો પડ્યો તો આ સરકાર શું કરે છે આમાં આમ બધા ટેક્સ લે છે તમે ના ભરો તો પેનલ્ટી તો પ્રજા એ પણ પેનલ્ટી નાખ આવી જોય ને બંને સાઈડ કામ હોવું જોઈએ ભાઈ હે ને અત્યારના તમને વાત કરું તો મારા નળની એક ફ્રેન્ડ નું છોકરું છે આવી રીતના ગયા વર્ષે વરસાદમાં પડી ગયો બાઈક પર બિચારુ ખાડા ન દે હા એટલે એને પાસડીઓમાં ફ્રેક્ચર બોલો
બહુ જ સત્ય કીધું અને આ કેય ની કે વરસાદ ન આવે તો પણ પ્રોબ્લેમ અને વરસાદ આવવા પછી પણ પ્રોબ્લેમ અને આ વખતે તો તમે જોવા જઈએ તો જળ સંકટ પણ એક કેવાય ને કે અ બહુ મોટો પ્રશ્ન બની ગયો હતો અ મુંબઈમાં લઈ લઈએ કે પછી બેંગલુરુ કે ચેન્નાઈમાં ત્યાં પીવાના પાણીમાં પણ ક્યાંક ને ક્યાંક કેહેવાય ને કે એક અ ફાંફા પડી ગયા હતા અને જે આપડે કેહેવાય ને કે અ જે લોકો અફોર્ડ કરી શકે છે એ લોકો બિસ્લરીનું પાણી પણ અફોર્ડ કરી શક છો અને જે લોકો નથી કરી શકતા એ કંઈ પણ અફોર્ડ નથી કરી શકતા અ આપડે અ કેવાય ન કે ભારતમાં અ જે પૈસા વાળું છે તે બહુ વધુ પૈસા વાળું છે અને જેની પાસે નથી એની પાસે કઈ પણ નથી અ એક આપણે જોવા જઈએ તો ભારતમાં જે મુખ્ય નદીઓ છે કે પછી ડેમ છે કે તળાવો છે અ આ બધા એ અ પૂનઃ વરસાદથી જીવિત થાય છે ક્યાંક ને ક્યાંક અને જો વરસાદ ન પડે તો કેટલી બધી કટોકટી સર્જાય અને અ આપણે કેહેવાય ને કે અ અ વરસાદ જ્યાં આં નોર્મલ લોકો માટે અ પેલું કેવાય ને કે સોનું જેવું અ હોય એવું વરસાદ ખેડૂતો માટે હોય ક્યાંક ને ક્યાંક કારણ કે એનાથી જ્ય એને પૈસા મળે અ પછી અ બજારમાં ટ્રેક્ટર બાઈક સોનું અને રોજિંદી ચીજો વસ્તુની પણ ક્યાંક ને ક્યાંક માંગ વધે છે જેનાથી આપણું અ અર્થતંત્ર એ ગતિશીલ બને છે અને આપણે જોવા જઈ તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી અ અહિયા આપડે અ કેવડિયા જ્યાં જઈએ છે અ સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં અ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર છે અને વરસાદ આવશે તો એ કદાચ કેવાય ને કે ઓલું ચક્કી ફરે અ પાણી વધારે આવે અને એનાથી અ જે અ જળ વિદ્યુત જે અ એનર્જી છે જે હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જી છે તે અ પેદા કરે છે અને જળાશયો પણ ભરાય છે અ પછી અ વીજળી અ ની પણ કટોકટી ઊભી થઈ શકે છે અ જો આપણેે પ્રોપર વરસાદ ન પડે તો ક્યાંક ને ક્યાંક અને આપણે મુંબઈ જેવા મહાનગરોમાં જોવા જઈએ છીએ તો અ અમદાવાદ પણ જોવા જઈએ તો અ વૃક્ષો કાપવાનું એક બહુ મોટી ક સમસ્યા બની ગઈ છે અ કારણ કે કેહવાય ને કે અ લોકો હવે અ કહેવાય ને કે વધારે ડેવલપમેન્ટ ના નામ પર કે પોતાના ઘર બનાવા બિલ્ડિંગો બનાવવા અ વૃક્ષો જંગલોનો ક્યાંક ને ક્યાંક નાશ કરે છે તમારે શું કેવું છે આના ઉપર
નહી નહી સાચી વાત છે અને તમે જે રીતનું કીધું ને કે એકદમ પરફેક્ટ છે કે આપણેે આ હાઇડ્રો ઇલેક- ટ્રોનિકસ તો થાય છે પણ હવે હાઇડ્રોફ્યુલ પણ બને છે, ખબર તમને એના પર રિસર્ચ થઈ રહ્યું છે કે પાણીમાંથી કઈ રીતના એનર્જી પેદા કરવી, જો પાણીમાંથી વીજળી તો બનાવી શકીએ છીએ, પાણી માંથી આપણે અ એક ફ્યુલ પણ બનાવી શકે આની પણ એક ટાઈપની એનર્જી જ છે. ઠીક છે તો આના ઉપર ભી અને મને લાગે છે કે કેરલામાં જે કોઈક ત્યાં રિસર્ચ કરીને એને કર્યું તું ભી ખરા સકસેસ કે પાણીની જે વરાળ છે એનાથી આપણે પેલા હતું તે પાણીની સ્ટીમથી અ સ્ટીમરો જે ચાલતી હતી તો એવી રીતના આપણે પાણી થી આ કરે પણ વસ્તુ શું છે કે પછી આપણે ત્યાં આંગ પીવાનું લાયક પાણી ઓછું છે. અને ન પીવા લાયક પાણી આપણે ત્યાં સેવન્ટિન પસન્ટ છે સિત્તેર ટકા પાણી છે. તો એ પાણીનો યુઝ પણ થશે પણ વસ તું એક છે જો પીવાલાયક પાણી બો જ ઓછું છે અને જે રીતની ગરમી આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છે તો ઈ વધી રહી છે ને તો પાણી સુકાવા લાગ્યા છે. પાણીનો ઉપયોગ તો કરે છે પણ દુરયોગ ઓછું કરવો જોઈ તમને ખબર હમણાં હૈદરાબાદમાં અને એ બધા મોટા મોટા પ્લાન્ટ મોટા પ્લાન્ટ નાખે છે કારણ કે એ લોકો શું કરે એ આઈ જનરેટર જે એ આઈ જે ક્રિએટ કરે જે સોફ્ટવેર અમુક મોટા મોટા હોય તો એ લોકોના જે જનરેટર હોય ને તો એ લોકોને એ લોકો પાણીની અંદર નાખવા પડે છે એ લોકોને અને ઈ પણ કેવું રિફાઈડ વોટરમાં નાખવા પડે. ખારા પાણીમાં નઈ એ લોકો ના મશીનોને એટલું બધું પાણી જોવે, હવે આપણે ઇન્ડિયામાં ઘણા બધા એ આઈ વાળા સોફ્ટવેર વાળા અહિયાં આવાના છે. અને બેંગ્લોર છે, પુના છે, આ બધામાં ઓલ હા એ લોકો ઓલરેડી અત્યારના આવેલા છે એટલે ત્યાંના વિષ વતારોમાં શું થાય છે, પાણી ની અછત થાય છે બરોબર પીવાલાયક પાણી લોકોને પુરવઠો મળતો નથી. તો મને શું લાગે કે આપણે જો ટેકનોલોજીને પાણી આપશું તો જે નિર્જીવ વસ્તુ છે. પણ જે સજીવ લોકોને પાણી નહી મળે તો કેટલી મોટી સમસ્યા
હા એ લોકો તો જીવી જ ના શકે કેમ‌ની બઉ સત્ય કીધું હવે આના પર જ
કા વાળા અમેરિકા વાળા અહિયાં આવે છે બરોબર પણ અમેરિકા વાળા અહિયાં આવે છે ને પણ એ કેમ આવે છે? કારણ કે આપણી ત્યાં આગળ લેબર માટે નથી આવતા આપણા લેબર તો ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે પણ એ લોકો પાણી માટે આવે છે અહિયાં અને ભોગવે છે કોણ આપણી જ લોકલ પ્રજા તો આ બધું ધ્યાન આપડા સરકારે આપ વું જોઈએ અને આપણે એની કંડિશન ચલો આપણને રાખવી જોઈએ કે ભાઈ આપણી પ્રજાને પણ દુઃખ ન થાય પ્રજા પણ હેરાન ના થાય.
હમ અને હજુ એક અત્યારે આપડે જોવા જઈએ તો અંદામન અને નિકોબાર આઇલેન્ડ છે. આપડા ભારતનું જે કેવાય ને કે એક જેમ એમેઝોન રેન ફોરેસ્ટ છે આખા આફ્રિ કા અમેરિકા ને બધાને કેવાય ને કે અ વરસાદનું કારણ હોય છે. અ એમજ અંદામણ નિકોબાર આઈડેન્ટિ આપણું કારણ હોય છે. તો ત્યાં હવે એ કેવાય ને કે ફેક્ટરીઓ લગાવવામાં આવશે હવે ત્યાં એટલે એના જે ઝાડવા છે કે અ એના જે બધા વૃક્ષો છે જે ત્યાંના પશુ પંખીઓ છે જે બાયોડાયવર્સિટી છે એ એના માટે અ સરકારે હરિયાણામાં જમીન લીધી અ એકદમ અલગ કેવાય ને કે એકદમ જ હ હરિયાણામાં કેહેવાય છે ઈ તો દરિયો નજીક નહી કે પછી કોઈ નદીઓ નજીક નહી અ આજુબાજુ અ કેવાય ને કે અ એ બોવ ઓલા શું કે અ જેને પાણી વધારે જોઈએ એવા વિસ્તાર ત્યાં અંદામાન નિકોબાર આય ને અહિયાં એકદમ સૂકું તો એને એક ટ્રાયલ માટે એમણે આ જંગલ થોડુંક ટ્રાય પણ કર્યું કે આટલા વિસ્તારમાં થોડુક ટ્રાયલ બેસ પર કરી તો બધા અ વૃક્ષો મરી ગયા અને ત્યાંની બાયોસિટી જેનવી જ નહી ક્યાંક ને ક્યાંક પણ હજુ પણ એ પ્રોજેક્ટ કન્ટિન્યુ થાય છે, અ અને આના લીધે કદાચ સરકારો તો જતી રહેશે પણ જે આવનારી જે પેઢી છે, અ એમને બોવ મોટું અ સહન કરવું પડશે ક્યાંક ક્યાક અ ભારત આપણેે જોવા જઈએ તો ચી મુમેન્ટ તમને ખબર હશે કે નહી મને પણ રાજસ્થાનની હરિયાણાની કે રાજસ્થાનની મને ખબર નથી પણ સ્ત્રીઓ જ્યાં વૃક્ષો કાપવાની વાત આવી ત્યાં એ લોકો ઝાડોથી ચપકી ગયા અને ઝાડો કાપવા ના દીધા
એ સાચી વાત છે, તો અને જરૂરી છે ભાઈ ત્યાં તો ઓલરેડી વરસાદ નથી ત્યાં ઓલરેડી પાણીની અછત છે ને ત્યાના તમે જો વૃક્ષો કાપી નાખશો જે ઉગતા બી વર્ષો ના વર્ષો લાગે છે. તો તો શું હાલત થશે ત્યાં આગળ તો તમારી સાથ સાચી વાત છે ને ખરેખર ઘણું અ કેને અગર આના ઉપર પગલા કરે આપણી સરકાર તો ઘણું સારું રહેશે મને બો ગમ્યું તમારી જોડે વાત કરીને આવી રીતના જ તમે આપણે સરસ સરસ વાતો તમે લઈ આવ ને આપણે વાત કરતા રહીએ
ચોક્કસ આવજો ખુબ ખુબ આભાર તમારો
હા તમારું પણ